કેમ છો ભાઈ મજામાં.
બસ બસ મજામાં તમે કેમ છો.
બસ મજામાં અમારો અવાજ ક્લિયર આવે છે.
હા એકદમ ક્લિયર આવે છે એમ.
બસ તો બસ આ તો આજે અમે. બો દિવસ થી વાત નઈ થઈ એટલે ઈચ્છા થઈ આપડે એક. મોબાઈલ નોટિફિકેશન અને માનસિક શાંતિ વા વાંચવાનું સંતુલન. એ વિશે મારે એક વાત કરવી તમારા જોડે.
હા તો ખુબ જ આમ સુંદર વિષય છે ને. ને આજકાલ તો મોબાઈલ નોટિફિકેશન વગરનો દિવસ આમ. કેવાય ને કે કલ્પના પણ આમ મુશ્કિલ લાગે છે તેના વગર તો હે.
સો ટકા સો ટકા આ મોબાઈલ તો આપડા દી દૈનિક જીવન ન આમ એક ભાગ બની ગયો છે. હમ અને આજે હું શું કેવા માંગુ છુ કે આજે એક રપ્રસાદ વિષય પર વાત કરીએ આપણે મોબાઈલ નોટફિકેશન બરોબર તો એમાં શું છે. કે સવારે આખ ખુલે એટલે પેલું કામ શું હોય કે મોબાઈલ ચેક કરવાનું. બરોબર.
બિલકુલ બિલકુલ એજને અને ઘણા લોકો તો અલાર્મ બંધ કરતા કરતા તા પણ સોશલ મીડિયા પણ જોઈ લે છે નઇ.
એ ને મને લાગે છે કે આ આદત દિવસ ની શરૂઆત શાંત રીતે નથી આમ થતી. બઉુ આમ ખરાબ આદત કેવાય.
બિલકુલ બિલકુલ આમ સવારે જ આમ કોઈ નેગેટિવ ન્યૂઝ જોઈ જઈએ તો મૂડ પર આમ અસર પડે છે તો ખુબ જ આમ ખોટી વાત છે.
એ ના ના કોઈ બી આપડે નોટિફિકેશન આવી જાય તો તરત કેવી ક્યુરસિટી થઈ જાય. કે ના પેલા મારે નોટિફિકેશન જોવું છે કોઈ બી કામ ચાલુ હોય પેલા હું નોટિફિકેશન જોઈશ.
બિલકુલ બિલકુલ પણ નોટિફિકેશનની સાઉન્ડ આવે એટલે તમે જેમ કીધું એ છો કે આજકાલ બઉુ જ બધાને આમ એ થઇ ગયા છે કે જેવું નોટિફિકેશન આવે એવું જ બધાને ઉતાવળ થઈ જાય છે કે આજકાલ કે શું આવ્યું શું થયું. બધાને એટલી બધી પંચાયત થઇ ગઈ છે કે તેની વાત જ કઈક અલગ છે.
એજ ના બાકી તમે બધી નોટિફિકેશન. તમે બધી એપમાં નોટફિકેશન ઓન રાખો છો.
પેલા રાખતો હતો પણ હવે છે ને ઘણી બંધ કરી દીધી છે મેં તો.
અચ્છા પછી તો બંધ કરવાથી તમારે શું ફરક પડ્યો.
હા જો પેલા તો આમ કેવાય ને કે ધ્યાન વધુ કેન્દ્રિત રહે છે. કામ કરતા વખતે આમ વિનમ્રતા મળે છે પછી મોબાઈલ તરફ જોવું પણ નથી પડતું આ ખુબ જ આમ સરસ આદત છે. કે આપણેે જેમ કે આપડે કોલેજમાં હોઈએ કે આપડે જોબ કરતા હોય તો ત્યાં ન તો કેશન અલાઉ જ નહીતી અને ત્યાં મોબાઈલ નો પણ વપરાશ જ નહીં હતો. ના ખુબ જ આમ સુંદર આદત છે કે નોટિફિકેશન ઓફ રાખે એ જ આપણા માટે સારું છે આમ અર્જન્ટ હોય તો કઈક ચાલી.
સાચી હા બહુ સરસ વાત છે હું પણ નોટ કરું છું કે નોટફિકેશન આવે એટલે કોન્સ્રેશન એકદમ આમ તરત ભંગ થઈ જાય કઈ બી આમ જેમ કે કશું બી કામ કરતા હોય નોટિફિકેશન આવે તો તરત આમ ઈચ્છા થાય કે કોનું આયો મે શું આવ્યું.
બિલકુલ ખાસ કરીને જયારે કોઈ ઈમ્પોર્ટન્ટ કામ કરતા હોય ત્યારે એ તો થાય જ નહી.
એ જ ને તમે સોશિયલ મીડિયા માટે અલગ સમય રાખો છો.
હા જો સવારે અને સાંજે થોડો સમય આપી દઉ બસ.
અચ્છા બાકી દિવસભરમાં તમે એકે વાર ચેક કરો કે આમ સોશિયલ મીડિયામાં કોઈનો મેસેજ આવ્યો નોટિફિકેશન આ.
ના જરૂર હોય તો જ કરું નહી તર આમ રેવા દઉ.
બરોબર બરોબર આજે ઘણા લોકોને ફોમો પણ હોય છે.
હા એ તો ખબ એ તો બિલકુલ સાચી વાત છે કે ફિયર ઓફ મિસિંગ આઉટ એને વાય ફોમો એક જાતનો. કે લાગે કે કઈ અપડેટ આમ ચૂકી ના જાય તમને એવું થાય છે.
પણ હું એવા એવું કેવા માંગુ છું કે દરેક અપડેટ આપણે જાણવી જરૂરી હોય છે. પેલા ભી તો ફોન નતો ને.
હા એજ બિલકુલ આમ. કેહેવાય ને કે એ તો વાત સાચી નથી આમ ઘણી માહિતી આપણા જીવનમાં કોઈ ખાસ. વેલ્યુ એડ કરતી નથી તેથી એટલું બધું ઇમ્પોર્ટન્ટ નહી ધરાવતું કેવાય નોટિફિકેશન. અર્જન્ટ હોય તો આપણે તેને પીન કરી શકાય. બટ એમને એમ તો કશી જરૂર નથી.
હા એજ ને મને એક વાર રસપ્રસ લાગે છે. કે પેલા લોકો ખાલી ઘડિયાળ જોઈને સમય જાણતા હતા હવે મોબાઈલ ખોલે તો નોટિફિકેશન કી જાય છે
હા એ તો મારા સાથે તો રોજ થાય જ હોય.
હમ અને બાકી મોબાઈલ ખોલ્યો સમય જોવા માટે અને પછી દસ મિનિટ ક્યાં સોશિયલ મીડિયામાં થય છે કઈ ખબર જ નહી પડે.
બિલકુલ અને પછી યાદ આવે છે કે હું તો આમ બીજું જ કામ કરવા આવ્યો હતો ને અમારા. થી મોબાઈલ જોવાઈ ગયો છે તે બહુ જ આજકાલ આમ લોકોને થાય છે આમ જેમ કે લઈ લે. વિદ્યાર્થી લોકોને પણ આજકાલ એ બહુ થાય છે કે આમ થોડુંક એલારમ મૂક્યું હશે ચવા માટે ભૂલે ચૂકી આપણે કોઈક નોટિફિકેશન પડી ગઈ તો આપણું ધ્યાન બીજે કેન્દ્રિત થઈ જાય છે મોબાઈલમાં આપડે ભણવા કરતા
અને તેથી એ લોકો વાંચતા વાચતા જ મોબાઈલ જોઈ લે છે તે ખુબ જ આમ ખોટી આદત છે
એ ને બહુ આમ ખરાબ કેવાય નોટિફિકેશન તમને ખબર છે નોટિફિકેશન થી સ્ટ્રેસ વધે એવું તમને લાગે ક્યારે ફીલ થયું છે
હા બિલકુલ તેનાથી આમ બહુ જ આમ કેવાય ને કે આમ સ્ટ્રેસ થઈ જાય છે કદાચ આમ કઈક ખરાબ આ આવી ગયું આમ કંઈક સમાચાર તો તેનાથી આમ આપણું મન અને બધું આમ એ થઈ જાય છે
મને હું તો એવું કેવા માંગુ છુ કે આપડે છે ને કેટલીક વાર મોબાઈલ સાયલેન્ટ ઉપ મૂકી દેવો જોઈએ જેમ કે આમ હંમેશા અનનો અન્ન નહી રાખવો જોઈએ આપડે
બિલકુલ બિલકુલ હા હું તો આમાં સેમ જ છું હું તો રાત્રે છે ને સાયલેન્ટ મોડમાં જ રાખું છું હા
હા અચ્છા તો તમને એમાંથી ઊંઘમાં ફરક પડી ગયા આમ સાયલેન્ટ કરવાથી ફોન
હા બિલકુલ ને પેલા રાત્રે પણ આમ સાઉન્ડ આવે તો આંખ ખુલી જતી હતી
હમ અને આજકાલ તો સ્લીપ ક્વોલિટી પણ મોબાઈલ થી કેટલી પ્રભાવિત થાય છે પેલા આપડે કેટલું આમ શાંતિ થી ઊંઘતા હતા
બિલકુલ એજ નહી અને આ લોકો તો સુતા પેલા આમ કેવાને સુધી સ્ક્રીન જોતા જાય છે આજકાલની પેઢીઓ તો
હા એજ ને આ બ્લુ લાઈટ ને બધું આમ કેટલું આમ ખરાબ કેહેવાય
બિલકુલ અને પણ આ મુખ્ય મુદ્દો એ છે કે મગજને આરામ મળતો નથી આના કારણ સાચું કેમ તો
હા શું તો પેલા પુસ્તક વાંચ વાંચવા વાંચવું વધુ સારું લાગે છે મને મોબાઈલ કરતા
હા મને પણ આને અથવા ક કહેવાય ને કે મ્યુઝિક સાંભળી લેવ સુતા પેલા એ પણ આપણા મગજને આમ રિલેક્સ આપે છે.
તમે ક્યારે આમ ડિજિટલ ડિટોક્સ વિશે જાણ્યું છે?
હા એક દિવસે અથવા કેટલાક કલાક મોબાઈલથી દૂર રહેવું એને આપણે ડિજિટલ ડિટોક્સ કહીએ છે.
બરોબર છે, અને તમે ક્યારે ટ્રાય કર્યું છે, આ વસ્તુ
હા જો એક રવિવારે હું સોશિયલ મીડિયા બંધ કર આમ બંધ રાખ્યું હતું ત્યારે
અચ્છા તો તમને આમાંથી કેવું લાગ્યું પછી કેવું આમ શું ફિલિંગ આય
હા શરૂઆતમાં તો મને અજીબ લાગી પણ આમ પછી છે, ને બોવ શાંતિ મળી ગઈ તેના કાર
તો તમે જે દિવસે આમ ફોન બંધ રાખ્યો સોશિયલ મીડિયા તો એ દિવસે તમે શું કામ કર્યું આમ
હા સમય આમ કેવાય ને કે ફેમિલી સાથે સમય વિતાવ્યો આમ થોડું વાચન કર્યું અને વોક પર ગયો તેનાથી મારું આમ બધું આખું શરીર એકદમ સંતુલિત થઈ જવ
હા એ બધું આપડ ફોન વગર બી કરી શકીએ છે, એ યાદ આવ્યું હશે ને તમને એ દિવસે
હા એજ ને અને કેટલીક વાર તો કેહેવાય ને કે ટેકનોલોજી ની પણ આમ બહાર પણ એક દુનિયા છે.
હા. ને બાલકો પર નોટિફિકેશન કલ્ચરની શું અસર પડે છે, તમે આના વિશે કંઈક બોલવા માંગશો?
હા બાળકોને આની અસર તો બો જ આમ ખરાબ પડે છે, કારણ કે આજકાલના યુવા વિડીયો બધા જ મોબાઈલ જ વાપરતા હોય છે, અને તેમના મા બાપ બી તેમને શાંત કરવા માટે મોબાઈલ આ પી દે છે, તે ખુબ જ આને ખોટી વાત છે.
એ નાનથી આમ પેશન્સ કેટલી ઓછી થઇ જાય છે, આમ બાળકની
હા એજ ને અને આમ કેહેવાય ને કે બધાને એક ઇન્સ્ટન્ટ જ જોઈતું હોય છે.
હમ એ નામ તમને શું લાગે છે? પેરેન્ટ્ શું કરવું જોઈએ?
હા પહેલા તો આમ કેહેવાય ને કે પોતે જ એક્ઝામ્પલ સેટ કરવો જોઈએ પછી તમને કેવું જોએ. ના બાળકો
બઉ સાચી વાત બાળકો કરતા મોટા વધુ મોબાઈલ વાપરતા હોય છે, આમ તો મારું કેવું એવું છે, કે બાળકો જેટલું ની વાપરતા ને એટલું તો આમ પેરેન્ટ્સ એમના વાપરે છે.
એજ બિલકુલ ઓમ અને ફેમિલી ટાઈમ કેવાય ને માં મોબાઈલ તો સાઈડ પર જ મૂકી દેવો જોઈએ.
સો ટકા ડિનર ડિનર વખતે તો ખાસ
બિલકુલ અને એનાથી છે, ને વાતચીત પણ વધે છે.
હા એ ના નોટિફિકેશન બંધ કરવાની સૌથી સારી રીત કઈ હોય?
જો જે એપ જરૂરી નથી એની નોટિફિકેશન ઓફ કરી દેવી બો જ સિમ્પલ
બરોબર છે, અને જે ઈમરજન્સી કોન્ટેક માટે સાઉન્ડ રાખી શકાય?
હાય હા એતો રા બિલકુલ બિલકુલ કેવાય ને કે એ તો આપડે ચોક્કસ રાખવા જ જોઈએ. અને સંતુલન એમ મુખ્ય મુદ્દો છે, આમાં તો આમ કેવાય ને
હા હા એટલે આપડે ટેકનોલોજીની વિરુદ્ધ નથી પણ તેનો સમજદારીથી ઉપયોગ કરવો જોઈએ આપણે
એજ ને અને મોબાઈલ આપણા માટે છે, પણ આપણે મોબાઈલ માટે નથી
વાહ આ લાઈન તમે જે બોલીને બહુ સારી લાગી આમ એકદમ
બિલકુલ બિલકુલ અને કેવાય ને કે આનાથી છે, ને માનસિક શાંતિ માટે પણ આમ થોડો સમય નોટિફિકેશન ફ્રી રહેવું ખુબ જ અગત્યનું છે.
હા હું પણ હવે રોજ થોડો સમય મોબાઈલથી દૂર રહેેવાનો પ્રયત્ન કરીશ
હમ હું પણ આમ કેવાય ને કે ફીરફારો થી આ મોટું ફરક પડે છે, આ બધાના કારણોથી
હા એમ ને બાકી તો આ બધું મોબાઈલ આમ બોવ આમ વધારે સ્ટ્રેસ થઈ જાય છે આનથી.
હા એજ ને. એમ કેવાય ને, અને આજકાલ તો દિવસ આમ, કે લગભગ પાંચ થી છ કલાક તો મોબાઈલ પર જ વીતી જાય છે. આજકાલ તો.
હા લોકો આજે, આજકાલ ના બાળકોનો તમે સ્ક્રીન ટાઈમ જોવ તો બાર-બાર ક કલાક, તેર-તેર કલાક.
હા એ બહુ જ આમ ખરાબ આદત છે.
એ જ ને. આતો આમ બઉ આમ અસર પડે ખબર આનથી!
હા. એજ એજ.
હમ... કઈ નહી. ચલો આજે ની ચર્ચા બહુ ઉપયોગી ઉપયોગી રહી મારા માટે.
હા.. ચોક્કસ ચોક્કસ.
ચોક્કસ. ચાલો મળીએ. હમ.